રાજેવાન હેલી લાાઈફલાઇન વિશે લાાઈફ સ્ટાાઈલ વિશે. હેલો માહી કેમ છો.
મજામાં.
હું પણ મજામાં છું.
સવારે વેલો ઉઠ્યો વોકરમાં કયો.
સવારે વહેલો. ઉઠી વોક કરવા ગયો પછી. યોગ કર્યો અને હવે અભ્યાસ કરી રહ્યું છું.
વા. લાગે છે કે તું તમે સ્વસ્થ જીવનશૈલી. અનાવી રખો છે.
હા થોડા સમય પહેલા મને વારંવાર થાક લાગતો હતો. એટલે મેં નક્કી કર્યું. કે હવે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
બુ સારો નિર્ણય છે સ્વસ્થ જીવન શૈલી. એટલે શું એવું તને લાગે છે.
મારા માટે સ્વસ્થ જીવન શૈલી એટલે સમયસર ઉઠવો પૌષ્ટિક ખોરાક ખાવો પૂરતી ઊંઘ લેવી અને મનને ખુશ રાખવું
એકદમ સાચું આજકાલ લોકો કામ અને મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ર્યા જાય છે તે પોતાના સ્ષથ માટે સમય જ કરતો નથી
હા ઘણા લોકો સવારે નાસ્તો પણ કરતા નથી જે સારી વાત નથી
સાચો સવારનો નાસ્તો આખા દિવસ માટે ઊર્જા આપે છે નાસ્તામાંધર અંકરિત કઠોર ઉપમા અથવા પોચા જેવા પૌષ્ટિક ખોરાક લેવા જોઈએ તો વા છેી વાત
અને બહાર ન જક ઠંડુ ઓછું ખાવું જોઈએ
હા પિ્ઝા બર્ગર ચિપ્સ અને કોલ્ડ્રિંકનો વધુ ઉપયોગ શરીર માટે નુકસાનકારક છે
હું હવે દરોજ ફળ ખાવાનો પ્રયત્ન કરીશ
બહુત સારું લીલા કલાક પણ રોજ ખાવાએ હા
તો એ રોજ કસરત કરે છે
હું સવારે અડધો કલાક યોગા કરીું છ અને સાંજે વીસ મિનિટ ચાલવા જાઉ છું
કસરત કરવાથી શરીર હલકું લાગે છે અને આખો દિવસ તાજવી રહે છે
બિલકુલ કસરતથી હૃદય મજબૂત બને છે વજન નિયંત્રણમાં રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે
ંઘ વિશે તું શું કહે છે
સારી તંદુરુસ્તી માટે રોજ સાત થી આઠ કલાકની ઊંઘ ખુબ જ જરૂરી છે
હું પહેલા રાત્રે મોડ સુધી મોબાઈલ ચલાવ ચલાવતો હતો પણ હવે એ ટેવ છોડવાનો પ્રયત્ન કરું છું
બહુ સરસ સુફનો એક કલાક પહેલાં મોબાઈલ બંધ કરી દેવો જોઈએ
પાણી પીવા પાણી પીવાનું પણ ખૂબ જ જરૂરી છે હમ
હા દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ
માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વ છે
હકારાત્મક વિચારવો પરિવાર સાથે સમય પસાર કરવો અને તણાવ ઓછો રાખવો જોઈએ
ખરાબ દેવો જેવી કે ધૂમ્રપાન દારૂ અને તંબાકુ દૂર રહેવું જોઈએ
એકદમ સાચું આ ટેવો શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે
હ
ચીન ઘણા લોકો કહે છે કે તેમની પાસે કસરત કરવાનો સમય નથી તને શું લાગે છે
મને લાગે છે કે સમય ના હોવો માત્ર બહનું છે જો આપણે મોબાઈલ માટે સમય કાઢી શકીએ છે તો કસરત માટે પણ કાઢી શકીએ ને
હું પણ હવે સવારે પહેલા ઉઠવાનો પ્રયત્ન કરું છું
વહેલી સવારી ચાલવાથી મન અને શરીર બંને તાજુ રહે છે
નાસ્તા માં શું ખાય છે
હું દૂધ ફળ પયા ઉપમા અઠઆ અંકોરેટ મગ ખાઉં છું
બહુ સારું હ પણ નાસ્તામાં ક્યારેય છોડતી નથી
ુલ સંતુલિત આહારમાં શું હોવું જોઈએ
દાળ રોટલી શાકભાજી ભાત સલાદ દહીં અને ફળ
અને મીઠું ખાંડ મીઠું ખાંડ તેલ ઓછું લેવું જોઈએ ને
હા વધારે ખાંડ અને મીઠું શરીર માંથી નુકસાનકારક છે
તો આખા દિવસમાં કેટલું પાણી પીવે છે
લગભગ ત્રણ લીટર
ખૂબ સારું
તણાવ ઓછો કરવા માટે શું કરવું શકીએ
હું ક્રિકેટ રમું છું સંગીત સાંભળું છું અને પરિવાર સાથે વાત કરું છું
હું યોગ ધ્યાન અને પુષક વાંચું છું
ચમત ગમત પણ સ્વસ્થ સ્વષઠ જીવનનોો મહત્વનોો ભાગ છે
હા સર સક્રિય રહે છે અને મન પણ ખુશ રહે છે
આપણે રોજ સવારે એકબીજાને વોક માટે યાદ કરીએેીએ હ
બહુ રસ વિચાર છે બહુ સરસ વિચાર છે
આજે હું પાર્કમાં ગયો હતો ત્યાં નાના બાળકો અને વડીલો બધા કસરત કરતા હતા
તમને જોઈને પ્રેરણા મળી હશે
હા એક દાદો એક દાદા એ કહ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષ થી નિયમિત ગ યોગ કરે છે
એટલે જ તો તેઓ જ તંદુરસ્ત રહે છે
હા મને સમજાયું કે સ્વસ્થ રહેવા માટે નિયમિત સૌથી નિયમિતતા સૌથી મહત્વની છે
રોજ કેટલા વાાગ્યા ઉઠ
હવે હું છ વાગ્યે ઉઠવાનો પ્રયત્ન કરું છું
બહુ સારું
હું હવે રોજ એક ફળ જરૂર ખાવશ
અને દરરોજ લીલાશવાદ પછી ખાવાનું ધ્યાન રાખીશ
ઘરે બનાવેલ ખોરાક જ સૌથી સારો હોય છે
સાચું બહાર ન ખાવાનું ઓછું જોયું
હ શું પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે
હા હસવાથી ત ઓછો થાય છે
હવે હું રાત્ર્ટે મોબાઈલ ની જગ્યાએ પુસ્તક વાંચું છું
એ બહ સારી દીવ છે
વિદ્યાર્થીઓ માટે પણ સ્વાસ્થ્ય જીવનશૈલી ખૂબ જ જરૂરી છે
હા સ્વાસ્થ્ય વિદ્યથીથી ધ્યાનથી અભ્યાસ કરી શકે છે
આપણે માત્ર પોતાનું જ નહી બીજા લોકો ન પણ સારી દેવ આપવાનો પ્રે આપવાની પ્રેરણા આપે જોઈએ
ચોક્કસ આજથી આપણેે બંને નિયમિત કસરત કરીશું પષ્ટ વજન ખાશું પૂરતિ લશું અને હંમેશા હકારાત્મક રહેખશું
ખુબ સરસ આજે તમારી સાથે વાત કરી ઘણું શીખવાનું મળ્યું છે સવારે વેહેલો ઉઠ્યો ઉઠવાનું વોક પર જવાનું પછી યોગ્ય કામ અને હવે અભ્યાસ કરી રહ હું અભ્યાસ કરી રહ્યો છું
પરીક્ષા વખતે ઘણા વિદ્યાર્થીઓ ખુબ ચિંતા કરે છે પરંતુ જો આપણે રોજ થોડો થોડો અભ્યાસ કરીએ તો છેલ્લી ઘડીએ તણાવ નહીં થાય
મારા માટે સ્વષ્ઠ જીવનશૈલી એટલે સમયસર ઉઠવું પૌષ્ટિક ખોરાક ખાવો નિયમિત કસરત કરવી પૂરતી ઊંઘ લેવી અને મનને ખુશ રાખવું
આજે તારી સાથે આ વિષય પર વાત કરીનેહી ઘણું શીખવા મળ્યું મને ખૂબ આનંદ થયો
હું હવે દરજ ફળ ખાવાનો પ્રયત્ન કરીશ શું તમે દરરોજ ફળ ખાવ છો અને કસરત કરો છો બહુ સરસ લીલા શાકભાજી દાળ દહીં અને સલાડ પણ રોજ ખોરાક હોવો જોઈએ
તમારી સાથે વાત કરીને આનંદ રહયો આભાર
હા તમારી સાથે વાત કરીને આનંદ થયો ચાલો હવે કાલે વાત કરીશું
હ